સૌ
હલો.
શું.
હેલો.
હા હા આવે છે.
અવાજ નથી આવતો.
શું હવે આવે છે ને?
હા.
ઈયરફોન લગાઇ ને રાખેં છે તું?
ના નથી એટલે એમ જ. પણ એ ફોન તો કદાચ મે બી રીજેક્ટ પણ થાય એમ કેતો તમારો ફ્રેન્ડ.
ખબર નઈ.
તું લગાવે છે?
નહી નહી.
ઓકે તો શું ટોપિક ડિસાઇડ કર્યા પેલા ફટાફટ?
હા ફટાફટ.
શાના માં વાત કરીઆ?
તારું આ ગયું ટ્રાન્સક્રિપ્શન નું વર્ક?
કેટલી વાર મે રિફ્રેશ માર્યો હે.
રિફ્રેશ માટે થોડું આવે.
બરાબર બીજું બીજું કોઈ ઓપ્શન નઈ મારા પર.
એ ગ્રુપમાં મેસેજ કર્યો તો છે ફરી
હ ની પણંદે બીજો નંબર મૂકેલો છે
બરોબર
આમ આમ કરીએ આપડે આમ શ ગેસ તો પડશેને ગેમ મેં પાછા
હા વિ ચાર
મેં વિચાર લે એમ તો સોલ્વ છે આ બરાબર વિચાર આમ. આમ મુવીઝને પણ તે જોયા છે ને હોલવુડ ના એવા?
નહી હોલીવુડ ના બહુ નહી જોયા મે. ખાલી ફેમસ ફેમસ મતલબ એટલા બી ફેમસ નહી જોયા હોય.
હા ચપ્પણી એ તો તને તો તને ખબર જ હશે. ચલ વિચાર લીધું મે.
બોલીવુડ નું છે?
નહી હોલીવુડ નું હોલીવુડ નું છે બોલિવૂડનું નથી.
બોલ મૂવી?
હા મૂવી છે.
ઓકે અ સેના ઉપર છે.
એ ના ના ના.
સસ્પેન્સ.
મૂવી છેે ખાલી મતલબ એમ
અરે હા પણ મૂવી સેના ઉપર છે એમ પૂછું છું
એ પણ હવે તમે તને ગેસ કે નહી તારે ગેસ કરવાનો તો
મિસ્ટ્રી એવું કઈ છે
મિસ્ટ્રી છે તે એ એવી રીતના સવાલ પૂછે કે એના સવાલ એટલે લાઈક બધી જ મુવી પર અપ્લાય થઈ શકયા હતા તા
અરે મતલબ હ કો કોઈ ગોસ્ટ સ્ટોરી કે એવું કઈ છે તો પછી હમ ત્યાાર હોલીવુડમાં તો મને નહી ફાવે
અરે એ ફેમસ મુવી છે એટલે જરા કે બે
તો બી નહી જોય હોય ફેમસ મુવી બી નહી જોઈ હોય
એટલે ચ એન્ચર માંથી છે બસ
એવે નહી જોયું એક ભી સિરીઝ નહી જોઈ એક બી નહીં ખાલી સ્પાઈડર મેન પહેલું જોયું હશે પછી નહી જોયું
હમમ લાઈક મેં હાલ વિચાર્યું હતું વે ગેસની સાથે તો
પણ જોયું જ નથી તો ખ્યા
હમમ એ છે બાજુ વરસાદ પડ્યો ત્યાં છે
એ બોલિવુડમાં વિચાર
હોલીવુડમાં ઓ
અરે બોલીવુડ
હા હા બોલીવુડ હમમ વિચારવા પડશે મારે હમમ મેમ હુઈ નથી જોયું નથી એટલે એમ સાઉથને પેલું બા મિક્સ કરીને બે થી ચૂઝ કર કો બેન સાઉથ એ તો તું બી જોઈ જ હશે
હમમ હમમ હા
હા ચાલ સિલેક્ટ કર્યું
યાર મૂવી નહી મૂવી નહી
તો એટલે મૂવી માંથી કેરેક્ટર અમે એ દીધૂ છે તો પછી બીજું જ ચાલશે બીજું કે તો પછી હા ચાલ પણ મેમ મતલબ મુવી નો કેરેક્ટર લીધો છે એમ રિયલ પર્સન
ઓકે સાઉથની મૂવીનું છે
હા
રજનીકાંત
ના એ ડા મતલબ કુછ ભી મતલબ એમજ ડાયરેક જ મતલબ પિછું ભ હજે તો એક જ છ જરા એક સવાલ તો મેલ છે
મેલી છે ઓકે બહ
શું
નહી સવાલજ યાદ નઈ આવતો
બ સવાલ યાર એકદમ સિમ્પલ જ છે વિચાર વિચાર
હમ હિન્ટ દે ને થોડુ
શું
હીન્ટ દે
હિન્ટ માં તુ બહું ફેમસ છે ડાયરેક કે મે તમને ખબર જ પડી જશે વિચારવી નહી પડશે હવે તારે એટલે હિન્ટમાં તો આ લાઈક મિથિકલ સ્ટોરી છે આમ લાઈક રિયલ નથી
અરે યાર
એને શું કહેવાય હવે
તો બી મારું મગજ કામ નહી રાજા મહારાજાની ઓનું છે ન ઓલું મૂવી
કી ક
યાદની આવતુ પણ મે જોય તો છે પૂનર જનમ બાળું છે હે ને
અ ન તે નથી તે નથી એટલે માગતી નથી
હા મગા થઈ જા એવું એવું કઇક છે એ નથી તો રાજા મારે બાહુબલી
હા બરાબર પણ એમાં બી કેરેક્ટર ગેસ કરવાનો ને
ઓકે એમાં કેરેક્ટર નેગેટિવ કેરેક્ટર કે પોઝિટિવ
આવ સારો સવાલ છે ને પોઝિટિવ છે
આવું બહૂબલી કાતો ઓ ટકલો કોણ
એ નથી કટ્ટપા
એકદમ એમ એવું એમના માંથી એક જ હોય
શ્
બાહુબલી કા તો કટ્ટપા
હા એટલ એટલે બહુ ઇઝી હતું
મુકેશ મા
તો મતલબ પછી આ ડિફિકલ્ટ વિચારધારા તમે કેક નીકળતી કોઈ દિવસ બીજું કઈક કરીએ એટલે બીજે ખરે કે ગેમ અજ નહી એમ રમાઈ જેવી
અરે ઓલી ગેમ તે રમલી અ એક બે ત્રણ ચાર પછી પાંચ પાંચે પાંચ પાંચ સ્કીપ કરવાના હા એ રમાલી
હા રમલી જ ને ખબર છે એટલે પાંચ સ્કીપ કરવાનું છે કે
મતલબ જો પાંચ દસ દસ પંદર વીસ પચીસ એવી રીતે હોય ને એ એની જગ્યાએ કોઈ વર્ડ બોલવાનો
હા પણ એક થી દસ માં જ કરી
નહી છેક સુધી જ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી
એટલે ત્યાં લાગીને કોઈ મિસ્ટેક કરે ત્યાં સુધી હે ને હા ચાલ તો કયો નંબર રાખીઓને શું હોય
કોઈ બી નામ રાખી દે અમે તો રામ બોલીએ પણ તમે
અરે નથી નથી પ્રોબ્લેમ પણ એટલે કઈ ડિફિકલ્ટ શબ્દ એટલે અમે સિમ્પલ કહી નાખીએ
હા તો શું તુ કે એ રાખીએ
હા શું રાખીએ ખુરશી રાખીએ ચલ શબ્દ
ખુરશી એકસ રાખી દેવાની
શું
એક્સ એક્સ એક્સ વયઝેડ એક્સ વયઝેડ
હા હા એટલે એ રાખીએ આપડે એક્સવય ઝેડ એમ
મતલબ એક્સ વાયઝેડ નો એક્સ એમ બોલી
એક્સની જ્યા ખુશ બોલો ને એમ
અરે હ પાંચ દસ પંદર ત્રીસ સ એની જગ્યાએ એક્સ એક્સ એક્સ બોલા
ઓકે ઓકે ઓકે ખુરશી કેન્સલ હા ખબ બ ચ ચાલ ચાલ ચાલુ કર તો ભલો મે ચ બે બે ચાલ
એકસછે
છ
સાત
આઠ
નવ
એકસ
અગિયાર એ એક્સ
સોલ
અચ્છા ઓગણીસ
એકસ
એકવીસ
બાવીસ
એ તો બહુ સ્લો બોલે ચિટિંગ
યાર મોબાઈલ છે એટલે શું કેટલે ચોવીસ
ચોવીસ એક્સ
છવ્વીસ.
સતાવીશ, ઓગનત્રીસ, એકત્રીસ. તેવીશ, એક્સ.
આડત્રીસ, એક્સ. બેતાલી, ચુમાલી. છ છેતાલીસ, એ શુંઉટ મે અરે મે રા જ બો ની ચતાલીસ. જોઈ મેં જરાક શબ્દમાં મારાથી લડખડાઈ ગયા મે.
એવું બધું આવટ.
તો યા ન મુજા બીજું રમ જો પેલું રમ એક થી ડ નંબર રાખી વારતે ્યાજ કરવાનું ને એમ પેલું ખબર છે એટલે એમાં નંબર આપણે સ્વીચ કરીએ પછી કોઈ નંબર જગ્યા કઈ ઓબ્જેક ું નામ એ રીતે રાખીએ વધારે સારું પડે
થોડું સેલ્ફી લીધે સમજાય
જો એક થી દસ લાગી નંબર બોલીએ આપડે તેમાં હા બરાબર પછી શું કરવા તેમે આપડે નંબર સ્વિચ કરી શકીએ કે ચાર ની જગ્યા સાત સાત ની જગ્યાએ ચાર સમજ પડીે ને તો એમાં વધારે મજા આવે લા ન એટલે એક એક વાર પેલા એક વાર મે ચેન્જ કરું એક વાર તું ચેન્જ કર ને તો પેલું મારું લાઈક બે ને આઠ
બે ની જગ્યાએ આઠ ખોલવાનું આઠની જગ્યાએ બે
હા ઓકે એક
આઠ ચાર
પાંચ.
અચ્છા.
સાત.
બે.
નવ.
દસ.
બસ હવે તારે તું ચેન્જ કર એક નંબર નંબર બધા યાદ આવે છે પછી.
ઓકે, ત્રણની જગ્યાએ બે
એ ત્રણ પણ હા ત્રણ ની જગ્યાએ બે.
બેગ થ ગયા ત.
ઓકે આ તો બહ સિમ્પલ એકદમ સ્વિચ કર્યું છે. ન એટલે હ ડિફિક્ટ ને નીચે બે ઓ ઓકે ચલ.
એક.
આઠ.
અરે બેની જગ્યાએ ત્રણ કરી તું મને.
નહી પણ મેં જે ચેન્જ કરેલ તે રશે જ.
એ ના ર બે ઓવર રાઇટ થઈ જાય.
હા તોજ તો મજા કોમ્પ્લિકેટે થશે આઉટ થશે કોઈ એમ એક એક ચેન્જ કરશે કોઈ આવડ જ નહીં થશે. કરી દ છે એમ.
મતલબ તે પહેલા બેની જગ્યાએ આઠ કર્યું મેં પછી બેની જગ્યાએ ત્રણ કર્યું. તો પેલી જગ્યાએ ત્રણ થઇ ગયા ને.
નહી થાય કેમ જો આઠ નંબર છે તે બે નંબર પરતો રાઈટ. એટલે એક આઠ ત્રણ ચાર એવી રીતના બોલતા હતા આપડે પછી તું એ. ત્રણ નંબર છે તે આઠ ની જગ્યા મૂક્યો એટલે બે ને ત્રણ ને સ્વીિચ કર્યા એટલે બે નંબર તે આઠ નંબર પર તે હવે ત્રીજા નંબર પર આવી ગયો એટલે કે એક આઠ બે.
યાર કેન્સલ આ ગેમ કેન્સલ.
અરે બહુ મજા આવશે એટલે મતલબ જેટલ ડિફિકલ્ટ્યા કરો ને એક એક રાઉન્ડ પછી સ્પીડમાં બોલો એ રીતે
ઓકે બીજું ક
હ બીજું કે તું કેમ સજેસ્ટ કર
બીજી કઈ ગેમ તો ઓલું તને આવડે ને દમ દમ સરાશ એ તને આવડે
આવડે જ ને તો તે માિલ આવડે જ ને તો યાર તેમાં પણ શું ગેસ કરવાનું રાખીએ
કઈ એતો ગેસ પડશે ને જેવું. થઈ ગયું નહ, એ ન થઈ ગયું યાર.
હમ તેજ તો કેમ, એ તો ખાલી નામ ઓલગ. એટલે મતલબ ગેસ સિમ્પલ હોય, એકદમ સિમ્પલ મતલબ એજ છે સેમ જ ગેમ છે. પણ આપડે ગેસ તો પર્શેમાં પેલું પેલુંમા મે બી ગમે સિલેક્ટ કરીશ.
હ એ ગેસ પર્સન જ સારું હોય.
તો સિમ્પલ છે એકદમ. પણ તેમાં બી આ લોકો નય મેલ પડે. બ સવાલ હતો એટલા બકવાસ પૂછ્યો ને.
યાર નુબ વસ્તુમાં ખબર પડેને તને.
તારી કોઈ એકદમ ફેવરેટ જે એકદમ એક્સપર્ટ હોય એવું કઈ બોલ.
લુડો.
લુડો બાઇક બધું છું કઈ પબજી માં બી છું.